હલો
હાલો
હા બોલો બોલો કેમ છો
હા બસ મજામાં તમે કેમ છો
હલો હા બસ મજામાં
હા બરાબર હા કંઈ નહીં આ તો બેઠી હતી તો હવે કે સવાર ઉઠીને પહેલાં ફોન ચેક કરવાની આદત હોય તો એ રીતે કે સોશિયલ મીડિયા આપણા જીવનને કઈ રીતે બદલી રહ્યું છે નહી.
હા એ તો તમે સાચી વાત કીધી આજના સમયમાં જો કોઈ એવી વસ્તુ હોય જે બાળક થી લઈને વૃદ્ધ સુધી ઘરડા હોય એ બધાને જીવનનો ભાગ બનીગઈ હોય તો એ તો સોશિયલ મીડિયા જ છે.
હા એ તો સાચી વાત છે અને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનું મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ હવે તો ટ્વિટર યુટ્યુબ જેવી એપ્લિકેશનો દ્વારા લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે હવે તો ઇન્સ્ટાગ્રામ સાથે એક બીજી એપ્લિકેશન પણ આવી ગઈ છે થ્રેટસ તો સોશ્યલ મીડિયા સત્યશાળી સાધન તો છે તેનો ઉપયોગ આપણે સફળ પણ બનાવી શકીએ છે. પણ તેનો દુરઉપયોગ આપણને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી અને એક સમય હતો જયારે લોકો સમાચાર માટે અખબાર અને વાતચીત માટે પત્ર નો સહારો લેતા હતા પણ આજે તો માત્ર એક મોબાઈલ અને ઇન્ટરનેટથી જ દુનિયાના કોઈ પણ ખુનામાં બેઠેલી વ્યક્તિ સાથે સેકન્ડોમાં આપણે સંપર્ક કરી શકીએ છીએ
હા એ તો તમે સાચી વાત કીધ અને સોશિયલ મીડિયા એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં લોકો માહિતી, વિચારો, ફોટો, વિડિયો અને અનુભવો શેર કરે છે અને તે લોકોને વિશ્વભરમાં જોડે છે.
હા એ તો સાચી વાત છે. સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજન નું સાધન નહી તે શિક્ષણ, વ્યવહાર, સંચાર સમાચાર, રોજગાર અને સમાજ સેવા સુધી દરેક ક્ષેત્રમાં અસર કરી રહ્યું છે.
તો તમે સાચી વાત કીધી અને એનાથી આપડે ઝડપી સંવાદ પણ કરી શકીએ. પેલા તો કેવું હતું કે પત્ર લખતા હતા, તો આપણે પત્ર લખીએ એ પહોંચે અને પછી આપડે પાછો પત્ર એલોકો આપણા આપણને આપણા પત્રના જવાબ આપે તેના માટે ઘણી રાહ જોવી પડતી હતી. હવે તો આપણે કોઈ મિત્ર જોડે કે આપણા માતા પિતા જોડે, કોઈના પણ જોડે વાત કરવી હોય તો તરત જ આપણે બસ ફોનમાં નંબર ડાયલ કરી અને વાત કરી શકીએ છે તો અને વિદેશમાં રહેલા લોકો સાથે પણ સરળતાથી આપણે વાતચીત કરી શકીએ છીએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. સોશિયલ મીડિયા ને એવું ડિજિટલ માધ્યમ છે ને જેના દ્વારા લોકો એકબીજા સાથે જોડાઈ શકે, વિચાર શેર કરી શકે ફોટા અને વિડીયો શેર કરી શકે, માહિતી મેળ મેળવવા અને માહિતી આપી શકે દુનિયાભરના લોકો સાથે આમ સંપર્ક કરી શકીએ છીએ એના દ્વારા.
હમ્મ. હા એ તો તમે સાચી વાત કીધી અને શિક્ષણ એન શિક્ષણમાં પણ આપણને ખૂબ મદદ કરે છે એટલે કે ઓનલાઈન કોર્સ આપણે લઈ શક કીએ કોઈપણ પરીક્ષા માટે. આજકાલ તો આપણે જોઈએજ છેએ કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલા બધા કોર્સ ચાલતા હોય છે ઓનલાઈન કારણ કે ઘણીવાર જ્યારે આપણે આપણી રેગ્યુલર કોલેજ કરતા હોઈએ છીએ ત્યારે એની સાથે સાથે બીજા પણ આવી રીતે કોર્સ અ આપણે ઓફલાઈન જઈને કરવા એ થોડું મુશ્કેલ થઈ જતું હોય છે તો ઓનલાઈન અ કોર્સ કરવો એ સરળ માર્ગ બની શકે છે આપણા માટે અને યુટ્યુબ પર પણ ઘણા શૈક્ષણિક વિડીયો આપણને પરીક્ષાના સમયે મદદ કરતા હોય છે.
હા તો સાચી વાત કીધી અને વ્યવસ તા એને રોજગાર માં પણ ઘણી મદદ કરતા હોય ઘણા લોકો આમ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું વ્યવસાય શરૂ કરતા હોય, પોતાના ઉત્પાદનનુ માર્કેટિંગ કરતા હોય નવી નોકરીની માહિતી મેળવતા હોય અને પોતાની જે પ્રતિભા છે એ દુનિયા સુધી પહોંચાડતા હોય છે.
એક તો સાચી વાત છે અને આ સોશિયલ મીડિયાના કારણે સમાજમાં જાગૃતિ પણ ઘણી આવી છે. કારણ કે સમાજ, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સરકારી યોજનાઓ વિશે ઝડપથી માહિતી મળે છે. અને પ્રતિભા બતાવવાનું માધ્યમ જેમ કે ઘણા લોકો લોકો પોતાની અ કળા જે છે સંગીત, નૃત્ય, લેખન અને અન્ય પ્રતિભા વિશ્વ સુધી પહોંચાડી શકે છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે માતા પિતા પોતાના બાળકને પોતાની કળા માટે એટલું પ્રોત્સાહન નથી આપતા તો એના માટે છૂટી જતી હોય છે પણ છતાં પણ તે એવા જે એ બધા જે લોકો છે એ પોતાની કળાનું પ્રદર્શન સોશિયલ મીડિયા પર કરે છે તો ત્યારે આપણે જોઈએ છીએ ઘણા લોકો એમની પ્રશંસા કરતા હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. પણ આ સોશિયલ મીડિયાને અમુક ગેર ફાયદા પણ આપણે જોતા હોય કે સમયનો બગાડ. ઘણા લોકો આમ કલાકો સુધી રીલ્સ અને શોર્ટસ વિડીયો જોવામાં એટલો બધો સમય પસાર કરી દેતા હોય છે કે જેના કારણે એમના અભ્યાસ અને કામ પર ઘણી અસર થતી જોવા મળે છે તમે એક રીલ્સ જોવ એટલે તમને બીજી રીલ જોવાની મન થાય એના કારણે ઘણો સમય વેરફાઈ જતો હોય છે.
હા એ વાત તો સાચી છે તમારી અને માનસિક સ્વાસ્થ્ય પર પણ એના કારણે ઘણું અસર થતું હોય છે. કારણ કે આપણે બીજાઓ સાથે બીજા લોકોને આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છ છે તો આપણે પોતાની જાતને એ બીજા લોકો સાથે સતત સરખામણી કરતા હોય છે અને એના લીધે પછી આપણને તણાવ થાય છે અને આપણા આત્મવિશ્વાસમાં પણ ઘણો ઘટાડો થાય છે. અને ખોટી માહિતીઓ પણ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર આજકાલ તો ફેલતી હોય છે કે અફવાઓને ખોટા સમાચાર ઘણા ઝડપથી ફેલાય છે. ઘણી વાર સાચા સમાચારો પણ હોય છે. પરંતુ આપણેમાં એને ઓળખવાની સમજ હોવી જોઈએલી કયા સાચા સમાચાર છે ને કયા ખોટા સમાચાર છે.
હા એ તો સાચી વાત છે. અને અમુક વાર તો કેવું થાય કે વ્યક્તિગત માહિતી અને ફોટા શેર કર કરતી વખતે આપડે સાવચેતી રાખવી પણ જરૂરી છે. કારણ કે અમુક વાર તો તેનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે એના લીધે આપણી જોડે મેલ સ્કેમ એવું ઘણા બધા થઈ શકે છે.
હા તો તમે ખુબ સાચી વાત કરી અને એનાથી વ્યસન પણ થઈ જાય છે લોકોને કારણ કે ઘણા લોકો સોશિયલ મીડિયા વગર રહી નહીં શકતા. અને પછી અભ્યાસ અને કામમાં એમનું ધ્યાન ઓછું રહે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. પણ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા તો આશીર્વાદ રૂપ બની શકે છે. અને અમુક વાર તો અભિશાપ પણ બની શકે છે જો તેનો ઉપયોગ આમ અભ્યાસ માટે થાય તો તે જ્ઞાન વધારે છે પરંતુ જો આખો દિવસ મનોરંજનમાં પસાર થાય તો તે સમય અને એકાગ્રતા બંને નું નુકસાન કરતું હોય છે.
હા એ તો સાચી વાત છે કારણ કે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીના જીવન પર સારા પ્રભાવો પણ છે અને ખરાબ પ્રભાવો પણ છે તમે કીધું એમ. જો વધારે સમય વેળવી નાખીએ એમાં તો ત્યાં એમનું એકાગ્રતા ન ઘટી જાય છે અને ભણવાનો સમય ઓછો થઈ જાય છે. પણ જો એ લોકો ઓન આપણે સારા પ્રવાહ જોઈએ તો ઓનલાઈન અભ્યાસ આપણે હમણાં વાત કરી એ એક સારો એમનો ભણતર માટે એક માર્ગ છે નવા કૌશલ્ય એ લોકો શીખી શકે છે. અને શૈક્ષણિક માહિતીઓ પણ ખૂબ આરામથી સોશિયલ મીડિયા દ્વારા કે પછી ઇન્ટરનેટ દ્વારા એ લોકો મેળવી શકે છે પણ તમે કીધું એમ ત્યા ખરાબ પ્રભાવ પણ છે કે ધ્યાન ભટકી જાય છે. અભ્યાસ માટે ઓછો સમય મળે છે અને પરીક્ષામાં ખરાબ પરિણામ મળે છે.
હા એ તો તમે સાચી વાત છે. અને આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવો જોઈએ કે દરરોજ મર્યાદિત ત સમય માટે જ ઉપયોગ કરવો જોઈએ. માત્ર જે વિશ્વાસનીય માહિતી છે. જે સાચી માહિતી છે એના પર જ વિશ્વાસ કરવો જોઈએ. અને જો કોઈ પણ માહિતી હોય તો આપણે તપાસ પણ કરાવવી જોઈએ કે સાચી છે કે નહીં. પછી અભ્યાસ અને કૌશલ્ય માટે કૌશલ્યના વિકાસ માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ પછી પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ સમય પસાર કરવો જોઈએ. સોશિયલ મીડિયા ને જીવનનો એક ભાગ રાખવો પણ આખું જીવન નહીં માનવું જોઈએ આપડે. કારણ કે ઘણા લોકો આખો દિવસ ખાલી ફોનમાં જ રજ્યા બજ્યા રહેતા હોય છે એ સારી એ બાબત ના કહેવાય.
એ તો સાચી વાત છે, એટલે આપણે કહી શકીએ કે સોશિયલ મીડિયા ખરાબ તો નથી, પણ સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી, પણ તેનો દુરુઉ ઉપયોગ લાભદાય, તેનો યોગ્ય ઉપયોગ લાભદાયી છે, અને દુરુપયોગ નુકસાનકારક છે. જેમ ચાકુનું ઉપયોગ શાકભાજી કાપવા માટે પણ થઈ શકે છે, અને નુકસાન માટે પણ, તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણા પર નિર્ભર છે, કે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ.
હા એ તો સાચી વાત છે, સોશિયલ મીડિયા આપણા જીવનને બદલી રહ્યું છે, પણ તે બદલાવ સકારાત્મક હોય કે નકારાત્મક. એ આપણા હાથમાં છે, જો આપણે તેને સમાજદારી પૂર્વક ઉપયોગ કરીશું તો તે જ્ઞાન, સફળતા અને પ્રગતિ નું સાધન બનશે. પણ જો સમજદારી પૂર્વક ઉપયોગ નઈ કરી, તો એ આપણા માટે ઘણું નુકસાનકારક પણ બનશે.
હા એ તો થોડી સાચી વાત કરી, એટલે એના પરથી આપણે કહી શકીએ કે ટેકનોલોજી ત્યારે જ આશીર્વાદ બને છે, કે જ્યારે તેનો ઉપયોગ સમદારીથી કરવામાં આવે.
હા એ તો સાચી વાત છે, સોશિયલ મીડિયા આધુનિક યુગની એક મોટી શક્તિ છે, તે એનો યોગ્ય ઉપયોગ આપનને આગળ લઈ જઈ શકે છે. જયારે તેનો વધારે પડતો ઉપયોગ આપણને પાછળ પણ ધકેલી શકે છે.
તો તમે સૌ સાચી વાત કરી, અને સોશિયલ મીડિયા પર જોડાયેલું રહેવું એમ જોઈએ તો સરળ છે, પરંતુ વાસ્તવિક સંબંધો જાળવવા પણ મહત્વપૂર્ણ છે.
હા! એ તો સાચી વાત છે, અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પરંતુ તેને તમારા સમય અને જીવન પર રાજ ના કરવા દો, તમે આખો દિવસ એની પર જ ના રહો.
એ તો તમે ખૂબ સાચી વાત કરી, કે સોશિયલ મીડિયાએ આપણા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવ્યા છે. તે જ્ઞાન, સમાજ અને વિકાસનું શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો સમજદારી પૂર્વક અને મર્યાદામાં ઉપયોગ કરવો, ખૂબ જ જરૂરી છે.
હા, એ તો સાચી વાત છે, ટેકનોલોજી ત્યારેજ આશીર્વાદ રૂપ બને, જ્યારે તેનો ઉપયોગ સમજદારી અને જવાબદારી પૂર્વક એની સાથે કરવામાં આવે તો.
હા એ અને તમે કીધું એમ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એને જીવનનો માલિક ન બનવા દેવો જોઈએ.
સાચી વાત છે, વાંધો નહી
હા, હા, સારું, હા વાંધો નઈ. હહા